કેમ છો બેેન?
બસ બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં આજે જરાક છે ને હું બજાર ગઈ હતી. કે ચાલો થોડાક કપડા કેવું કઈક લઈએ પણ છે ને એવું બધું જોઈને છે ને એટલું કંટાળ આવ્યો ને એક તો વરસાદ પડતો હતો તો શોપિંગ કરવામાં કઈ મજા જ નહી આવી. તો મને એવું પછી એવું યાદ આવ્યું કે મારા ફ્રેન્ડ્સ લોકો છે ને ઓનલાઈન શોપિંગ બહુ કરે છે. તો ચાલ હું બી એક વાર જોઈજ કે ઓનલાઈન શોપિંગમાં કેવી મજા આવે છે. એ લોકો બહુ કેતા હોય કે શોપિંગ કરવાની બહુજ મજા આવે બહુજ મજા આવે. તો હું આ વખતે મેં બી ઘરે આવીને પછી વિચાર્યું કે ચાલો હું બી છે ને થોડું ઓનલાઈન શોપિંગ કરી જોઉ કેવું લાગે એવું કે તમ કોઈ વાર તમે એવું કર્યું છે ઓનલાઈન શોપિંગ
ના ના મેં કોઈ દિવસ ઓનલાઈન શોપિંગ નથી કર્યું. મારા પણ ફ્રેન્ડો બધા કરે છે પણ હજુ મને એની કોઈ આઈડિયા નથી. કેમકે અમુક ફ્રેન્સ લોકોની સાથે શું થયું છે કે એ લોકોને ફ્રોડ પણ થયો છે કે ટીપી ને એ બધું આવે છે પણ એ લોકો પૈસા પણ ઓનલાઈન સીઓડી કરી દે છે. પણ પછી એ લોકોનું વસ્તુ આવતું નથી એટલે મને થોડો ડર લાગે છે. એટલે મેં કોઈ દિવસ કરી નથી.
હા સાચી વાત કયો છો મારે ભી એક ફ્રેન્ડ એવું કેતા હતા. કે તમે જેવું કે સીઓડી એ લોકોએ લઈ લીધું પછી એ છે ને શોપ એનું જે પાર્સલ હતું ને એ આવ્યું જ નથી એટલે તમે જેવું કહ ને મને બી કોઈક વાર ડર લાગી કે ઓનલાઈન શોપિંગ કઈ આપણા સાથે બી એવું ફ્રોડ થયું તો. પણ બધે આપને વિચાર આવે કે આટલા બધા આપણા માટે એપ્લિકેશનો છે. તો આપણે એની થોડીક તો વેવ વાપરવા જુએ એમ. તો મેં બી આજે છે ને એ બેસી બેસીને ટ્રાય કર્યું. તમ ગયમું તો ખરી. કે હા ઓનલાઈન શોપિંગમાં વેરાયટી બહુ બધી મળી જાય છે. અને એક જ જગ્યાથી આપણને ભાવમાં બી ફરક પડે છે અને ઘર બેઠા એક રીતે આપણા પાસે વસ્તુ બી પહોંચી જાય છે એ તો આમ સારું તો લાયે ગયું સાંભળીને ને કરીને. પણ કે તમે જેવું કહો કે થોડુંક તો ડર બી લાગે જ છે.
ના તમારી વાત બરોબર. પણ હવે મારા જે ફ્રેન્ડસ લોકો જે રેગ્યુલર શોપિંગ કરે છે ને ઓનલાઈન તે લોકો એ મને શું સલાહ આપે કે તમારે એમેઝોન અને એવી જે પ્રોપર સાઈટ હોય ને તેના પરથી શોપિંગ કરવાનો ઇન્ ઇન્સ્ટાગ્રામ અને એફબી પરથી ન શોપિંગ કરવાનું એની અંદર ક્રોડ થાય છે. બાકી એમેઝોન ની અંદર તમને હંડ્રેડ પસન્ટ એમ કે છે તમને કોઈ ચેટિંગ થતી નથી. કેમકે એ જે મારી એક ફ્રેન્ડ છે ને તે તો એની નાનામાંની બધી વસ્તુ એ બજાર જાતી જ નથી. એ બધું ઓનલાઈન જ શોપિંગ કરે છે. અને એનું કોઈ દિવસ ચીટીંગ થયું નથી પણ એ મને આ એક જ સલાહ હતી. કે જે પ્રોપર સાઈટ હોય તેના પરથી શોપિંગ કરવાનું કોઈ પણ બીજી કે જે આપને નામ ખબર ર ન હોય ને તેવી સાઈટ પરથી શોપિંગ કરશો તો તમારી સાથે ફ થશે બાકી ઓનલાઈન શોપિંગ કેમ કે બહુ સેફ છે એ તમારો ટાઈમ પણ બચાવે છે અને તમારે ફિઝિકલી જવું નથી પડતું તમને ઘર બેઠા બધી વસ્તુ મળી જાય છે એટલે તમે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એના પર તમે ટ્રાય કરો અત્યારે તમે સાભળેલ હશે કે આપડા વલસાડમાં બી બ્લિન્કટ અને ઝોમેટોને એ બધું જ આવી ગું છે અને લોકો મંગાવે પણ છે ચેપ્ટો પણ આ બહુ સારું ચાલે છે એટલે આપડે જે આપણા મનમાં ડર છે ને કે થોડો તો કરવો જ પડશે કેકે આ જમાના ના હિસાબે આપડે પણ ચાલવું પડશે કે ઇમરજન્સી હવે અત્યારે બહુ વરસાદ હોય અને આપણે ઘરે પ જ નહીં હોય તો આઈ થિંક ઓનલાઈન શોપિંગ આપણા માટે સૌથી થી સારું છે તમારું શું કેવું છે
સાચું કીધું તમે બી કે આ જે બધી તમે કીધું ને ઝોમેટો અનેને તે આપણને ઘર બેઠા ખાવાનું આપી જાય છે એમાં ખૂબ જ ફાયદો થાય છે કે આપણે ઘણી ઘણી વાર સુધી લાઈનમાં ઉઊભી નથી રહેવા પડતું ઓર્ડર માટે તો આ બધાથી આપણો બહુ બધો સમય બચે છે મેં એક જ વર્ષ ને આ ઝોમેટો પરથી એક વાર મંગાયું હતું તો આમ સારું લાગ્યું કે ઘર બેઠા વસ્તુ આવી બી ગઈ અને આપણો ટાઈમ બી બચી ગયો ને બધા માટે નાની એમથી પાર્ટી બી આપણે કરી શકીએ કે ત્યાં જાય તો જગા શોધવી પડે છે આપડણે કે બધાને માટે બેસવું કેવી રીતના ઘણા માણસો હોય તો તો આ બધા માટે આપણને એમ ક ને તો થોડી ઘણી આપણને અ એ બી મળી જાય કે આપણને એમાં પૈસા ઓછા થઈ ગયેલા હોય તો આપણને એમાં બી બહુ ફાયદો થાય શકે તો એ લોકો એમાં બધી કેટલી બધી સ્કીમો હોય કે હરેક એ લોકો દુકાનો સાથે જોડાયેલા હોય તો આપણને બહુ બધી અલગ અલગ પૈસાનો ફાયદો થઈ શકે એટલે જે બધા અમારા ફ્રેન્ડસ કે ને કે આમાં કરવું જોુએ એ લોકોને આમાંથી પૈસાની બહુ બચત થાય છે તો આપણેે બી એવી રીતના ટ્રાય કરવું જ જોઈએ આપણા કદાચ અ ટાઈમ બી બચી જાય પૈસા બી કદાચ બચી બી જાય આપણા તો આ ખૂબ જ સરસ વાત છે તો આપડણે કોઈક વાર તો ટ્રાય કરવી જ જોઈએ
ના એ વાત એકદમ સાચી છે કેમ કે તમે જોવ કે અત્યારે એ લોકો જે બધું ઓનલાઈન શોપિંગ કરે છે ને તો એ લોકોને કેશબેક પણ બહુ મળે છે એટલે એ કેશબેકની અંદર તમે તમારો ફોન રિચાર્જ કરાવી શકો તમે પેટ્રોલ ભરાવી શકો એટલે આણા ઘણા બધા પૈસા બચી જાય છે હવે અત્યારે તમે જોવા જાવ તો આપડે અત્યારે આપણું મોન્સૂન સેલ આપણા વલસાડમાં ચાલી રહ્યું છે પણ તમે જોશો ને તમારીથી એક પણ દુકાનમાં જવાશે ને ત્યાંથી એટલી બધી ઘરતી છે ને તો એમ થાય કે આપણે શું શોપિંગ કરી કેમ કે જગ્યા જ નથી હોતી આપણને તો ઉભું રેવા ન પણ અને શેર એ લોકો લગાડે છે પણ એ સેલના સામે છે ને એકદમ કઈ અલગ જ કપડા ને વેરાયટી હોય છે ત્યારે તમે મિંત્રા છે એમેઝોન છે એ લોકો ન સેલ એટલુ જેન્યુન હોય છે ને તો તમને એટલું સારું ડિસ્કાઉન્ટ મળે છે ને એટલે મને એમ થાય છે કે આપડે આવી મિંત્રાને એ બધી સાઈટ પરથી બી કપડા નું શોપિંગ આપ્યા આરામ થી કરી શકીએ અને ઘણા પૈસા પણ બચાવી શકીએ.
એક વાત સાચી જ કીધી તમે. આ આપડે અહિયાં તમે કહો કે વલસાડમાં સેલ લાગી. તમને કેવું ને હું આજે જ ગઈ હતી કે શોપિંગ કરી લે થોડુંક શાકભાજી કેવું. પણ એટલું બધું કીચડ હતું કે ને બધા ગાડીઓ એ લોકો રસ્તા તા પર જ પાર્ક કરે ચાલવાની પણ જગા ના હોય. તો એના કારણે શોપિંગ તો આપણી દૂર જ રહી. પણ આપણે ચાલવાની પણ જગા નથી મળતી એટલે એટલો બધો કંટાળ આવે. આપણે એમ કલાકનો ટાઈમ લઈને ગયેલા હોય અને એના જગ્યા આપડા બે કલાક બજારમાં પૂરા થઈ જાય છે. તો આપણાથી ખરીદી તો કઈ થતી જ નથી. એના કરતા આપણે એટલો જ કલાક અડધો કલાક વધારે કાઢીને જો આપણે ઓનલાઈન શોપિંગ ઘરે જ કરીએ તો આપણો ખુબ જ ટાઈમ બચી જશે. તો આ એક ફાયદા ન વસ્તુ છે આપણા માટે. અને તમે જેવું કેહો કે ક્વોલિટી કેવો તો ક્વોલિટીમાં જ આપણે એમ કે કે આ લોકો સી સેલ લગાવતા હોય તો સેલમાં શું કરે કે એ લોકોનો બચેલો માલ હોય જે આખા વર્ષમાં નીકળતો ન હોય એ એ લોકો મૂકી દે છે તો એનાથી એ લોકોનો એક રીતના ડિસ્ તો ડિસ્કાઉન્ટ પણ વસ્તુ નીકળી જાય છે. જય્યારે કે આપણે ઓનલાઈન શોપિંગ હોય તો એ વાત તો મેં એમ સાંભળ્યું છે કે એ લોકો સીધા ફેક્ટરી માંથી જ ક કનીને આપે છે તો એમાં આપણને સારી ક્વલિટી બી મળી જાય છે. અને એક બીજી બી વસ્તુ સાંભળી છે. કે આપણે ઓનલાઈન શોપિંગ જો કરતા હોય ને વસ્તુ જો આપણને ન ગમે. તો આપણે એ વસ્તુ પાછી બી રિટર્ન કરી શકીએ અગર એ પોલિસી માં આવતી હોય. તો તો આ ખુબ જ વસ્તુ સારી છે. જ્યારે કે આપણે અગર સેલ માંથી વસ્તુ લીધી હોય દુકાનમાંથી. ને આપણે અગર પાછા કરવા જાય તો એ આપણને ના જ પાડી દે છે એમ કે આ તો સેલની વસ્તુ છે આટલા ડિસ્કાઉન્ટમાં તો મળી છે તમને. હજી કેવી રીતના અમે એને બદલીને આપી શકીએ. તો આવી રીતના આપણા સાથે વાત કરે. એટલે આ ઓનલાઈન શોપિંગ બહુ મસ્ત લાગે છે મને.
ના ના એકદમ સાચી વાત. કે એ લોકો બદલવાનું છે બિલકુલ એ લોકો ના જ પાડે છે. બસ પણ મને એમ થાય છે કે આપડે જયારે તહેવારો હોય અને જયારે તેના રસ્તા ઉપર લોકો દીવાને એ બધું વેચે છે. ત્યારે મને લાગે છે કે આપડે ત્યારે એ લોકો પાસે લેવું જોઈએ. કેમ કે કોઈક વખત આપણે આ લોકલ પીપલનું બી જે હોય કેમ કે એ લોકોને તો ગુજરાત આપડે એ લોક પાસેથી લેશું તો જ થશે. એટલે કપડાંની એ બધી બાબત હોય તો આપણે ઓનલાઈન શોપિંગ કરી શક પણ બીજી કોઈ જે તહેવાર નિયમ તે બધી આઈટમો મળતી હોય રસ્તા ઉપર રંગોલી છે, દીવા છે. પછી પેલું લેન્થન આવે છે હોળ ના કલર એવું બધું. તે આપડે પેલા રસ્તા પર બેસતા ફેર્યા પાસે રહીએ તો એ લોકો નો બી તહેવાર સુધરી જાય એ લોકોને બી બે પૈસા મળે. કેમકે ઓનલાઈન શોપિંગ થી એ લોકોને તો બિચારાને બહુ જ ફટકો પડ્યો છે. એ લોકોની પાસે હવે આવકનો બીજો કોઈ જરિયો રહેતો નથી. કારણ કે ભણેલા હોતા નથી. એટલે ત્યારે મને એમ લાગે છે કે ત્યારે પછી આપણે જરા વિચારીને એ લોક પાસેથી પણ થોડી ખરીદી કરવી જોઈએ. તમે શું કેવું એ બાબતે?
સાચું એ હું તમે જેવું કયો ને હું તો આમ તહેવારોમાં છે ને આમ રસ્તા પરથી વસ્તુ લ્યો. તાકી એ લોકોના બી તહેવાર સારા જાય. કે કે એ લોકો બી માણસ જ છે એ લોકોના બી તહેવાર મનાવે છે એ લોકો તો એ આપણે જો એ લોકો પાસે થી વસ્તુ લેશું તો જ એ લોકોનો ગુજરાન ચાલશે. એટલે હું તો આ નાના નાના જે વસ્તુ હો ને તે તો હું બજારમાંથી જઈને રહું છું. હું એ વસ્તુ ઓનલાઈન ખરીદવાનું પસંદ નથી કરી શકતી. એક કપડાં આપણે લઈ શકીએ તમે જેવું કયો છો તો આપણે એક વસ્તુ એજ કરીએ કે આપણા આજુબાજુના બધા માણસો છે. એ લોકો પાસેથી ખરીદીએ. તો આપણું એ લોકોનો બી ફાયદો થાય ને, આપણો બી ફાયદો થાય. કે આપણા ઓળખ વાળા હોય તો કદાચ આપણને થોડા ઓછા પૈસામાં આપ આપી દે. તો એ વસ્તુ આપણા માટે એક સારી હોઈ શકે. બાકી ઓનલાઈન શોપિંગ તો એ તો રહેવાની જ છે. તો ચાલો ફરી આપણે કોઈ વાર કોઈ બીજી નવી વસ્તુ પર વાત કરશું. આવજો હહ ને.
આવજો.